હલો જય શ્રી કૃષ્ણ રાધે રાધે.
તમારા તમારા ગામમાં અત્યારે કેવું ચાલી રહ્યું છે.
અમારા ગામ માં તો હાલે તરુ ને એવું બધું રોપેલું છે, અને વાતાવરણ એવું છે, કે ના પૂછો તો સારું.
એ વાત તમારી સાચી છે, અત્યારે થોડો પણ વરસાદ નથી આવતો જેથી કરીને કૃષિ ભાઈઓને. ખુબ નુકસાન થઈ રહ્યું છે.
સાચી વાત છે, પણ તું હવે આપડે પણ શું કરીએ આપડે હવે પછી વરસાદી દેવ અને આપણે આપણી શ્રદ્ધા અને વિશ્વાસથી રાખીને આપણે પૂંજીએ તો કંઈક આપણું. ભેગું થાય બાકી પછી કઈક આપડે બીજી ઉપયોગ કરવો જોઈએ.
વાત સાચી છે, તમારી. અત્યારે ખેડૂતો જેના પાસે પાણી છે, મોટરની સુવિધા છે, તેઓ ઢાખકી દીધું છે, તેઓનું તરું પણ ખુબ મોટું થઈ ગયું છે, અને તેઓ તરું રોપવા જેવું થઈ ગયું છે, પરંતુ વરસાદના અભાવના કારણે તેઓ રોપી શકતા નથી અને તેઓ મજબૂર છે. તેઓ ખેતી કરવા પડે તેવી હાલત થઈ ગઈ છે, કેમ કે તેઓનું તરું ખુબ મોટું થઈ અને તેઓ અત્યારે ખેતરમાં નહીં વાશે તો એ ચકલા બગાડી જશે જેના કારણે ખુબ થશે ખેડૂતોને તમાર શું માનવું છે,
એ વાત તો તમારી એકદમ પાયા સાચી છે, પરંતુ એમાં હવે વરસાદ જ નથી આવતો તો આપણે શું કરી શકીએ આખો દિવસ ગરમીનોો અભાવ રહે છે, અને વરસાદ આવવાની એવી સ્થિતિ લાગતી નથી હમણાં એ આગાહી આપેલી છે, કે ચોવીસથી અડતાલીસ કલાકની આગાહી આપેલી છે, પરંતુ વરસાદ મને લાગતું નથી પણ. વાદળો એકદમ દેખાતા નથી જરા નથી દેખાતી એકદમ આખું આ આખું ચોખ્ખું દેખાય છે, અને રાતના પણ તારાઓ દેખાય છે, એ કારણે. થી વરસાદ આવે એવી જરાય સ્થિતિ લાગતી નથી તમને શું લાગે. આવશે વરસાદ કે નહી આવશે બાકી.
ત્યારે હું બહાર જ છું, અને મને ચાંદો દેખાઈ રહ્યો છે. પણ વરસાદ નથી આવતો વરસાદ ન કોઈ. સંકેત નથી કે વરસાદ આવશે જે આપણા સાઉથ ના જે વાદળો છે, જે પણ સેન્ટ્રલ ઇન્ડિયામાં આવીને વરસાદ વરસાવે છે, તે તે વાદળાઓ અત્યારે દેખાય જ નહી થઈ રહ્યા. એવું સેટેલાઈટે ડિટેક્ટ કર્યું છે અને જેથી કરીને વરસાદ આવી જ નથી રહ્યો જો તે વાદળો આ સાઈડ ખેંચાય આવે અને કશું થાય તો આ સાઈડ વર સાદ આવે બાકી આ સાઈડ વરસાદ આવવાની સંભાવના ખુબ ઓછી થઈ ગઈ છે. અને નિષ્ણાતો ન માનવું છે કે આ વર્ષે વરસાદ ખુબ ઓછો આવશે ત્રણ મહિના જ આવશે. અને જેથી કરીને ખેડૂતોમાં ખુબ ભય ન માહોલ છે કે વરસાદ નહીં આવશે તો અમે શું કરીશું ખેડૂત તો અત્યારે ખુબ ગભરાઈને રહે છે કે વરસાદ આવવો જોઈએ નહી તો તેઓ પાક કઈ રીતે લ તે પાક નહી લેશે તોનું તેમનું ગુજારણ કેવી રીતે કરશે અને દેશની ઇકોનોમી ને પણ ખુબ અસર કરશે, તમારું શું માનવું છે આ બાબતે.
વધારે પડતું જ અસર કરશે કારણ કે જો વરસાદ નહીં આવે. તો ડાંગર નો એ એ બધ બધા પાક નહી થાય અને તેના કારણથી ડાંગર ઓછા થવાના કારણથી એમાં ભાવમાં પણ વધારો થશે અને ભાવમાં વધારો થશે. એટલે ઓટોમેટિક દેશની જીડીપી પર એના પર વધારે ઇમ્પેક્ટ થશે જેથી એનો ભાવ આસમાનને છોઈ જશે. આટલો ભાવ થઈ જશે અને આપડે લોકોએ પણ ખાવાની મુશ્કેલીનોો સામનો કરવો જ પડશે. એનું એ બધાનું રીઝન એક જ છે કે આપડે એક તો આપડે જ્યાં રહીએ. ત્યાં તે સાઈડ થી વાદળ નીકળીને બીજા દેશમાં ચલા ગયા છે એ ના કારથી વરસાદ આપણે બાયપાસ થઈ ગયો છે અને બીજું એ કે આપણે હા.
. આમ અત્યારે વરસાદ આવી જાય તો ખેડૂતોમાં ખુશીનો માહોલ થશે. અને તેઓ ખુબ સારી રીતે પોતાનો પાક લઈ શકશે. જો તેઓ આ રીતે પાક લઈ લે તો પછી બધ ધુ સારી રીતે ચાલશે અને ઇકોનોમીને પણ નહી થશે જો ભાવમાં વધારો થશે તો બધા જે મિડલ છે તેઓને ખાવાનું ખુબ મોઘું મળશે અને શાકભાજી પણ ખુબ મોઘી થઈ જશે. અને અત્યારે એગ્રોમાં પણ ખાતર નથી મળી રહ્યું અને એ ખુબ દુવિધા ચાલી રહી છે જે ખેડૂતોને ખુબ નુકસાન પહોંચાડે છે.
સાચી વાત છે ખાતર તો એમે અમારા ગામમાં તો મળતું જ નથી આધાર કાર્ડ પર એવા ખાતરો આપે છે. એના તેમાં પણ કેટલી કેટલી મોટી મીટરો કિલોમીટર કિલોમીટર લગીની લા ઈન હોય છે, પરંતુ તો એ ખાતર મળતું નથી હવે ખબર નહી ખાતર ક જગ્યા જતું હશે પણ ખાતર મળતું નથી, અને બીજું એ કે શાકભાજી પણ હમણાં ઘણી બધી મોંઘી થઈ ગઈ. છે આજે જ હું ગયો હતો શાકભાજી લેવા ટામેટા લીધા તો એકસો વીસ રૂપિયા ને મને પાંચસો ગ્રામ મળ્યા છે, અને બટેકા નો ભાવ તમે સાંભળો સો રૂપિયાના અઢીસો પછી, આ આદુનો ભાવ બી વધી ગયો છે પછી આ લસણનો ભાવ બી વધી ગયો લસણનો ભાવ બસો રૂપિયાના પાંચસો ગ્રામ આપણે આ આપે છે આ રીતના ઘણી બધી ભાવો વધ્યા છે.
. એ વાત તમારી સાચી છે, અને આ બધું ગ્લોબલ વોર્મિંગ ના લીધે થઈ રહ્યું છે. એ કહીએ આપણે તો પણ ચાલે આપણે એસી નો ખૂબ ઉપરાસ કરીએ છીએ જેના લીધે ગર ખુબ વધારે ઉત્સર્જન થાય છે અને ઓઝન લેયર તૂટી જાય છે જેથી કરી ગ્લોબલ વોર્મિંગ ખુબ વધારે વધી રહી છે તમાર શું માન છે આપણે જેમ મનેા યુઝ ને જેમ વીજળી આપણે બચાવીશું તેમ આપણા માટે જ સારું રહેશે. મે જો અત્યારે આવું જ રહ્યું વર્ષ આવ્યો સૂખું સૂકું થઈ ગયું બધું તો બોર માં પણ પાણી નહી રહેશે અને પાણી પીવાની પણ તંગી થઈ જશે.
હા સાચી વાત છે એમાં પણ આપણેે જ બધી રખેદાળી રાખીને આપડે પાણીનો ઉપયોગ થોડોક ઓછો કરી નાખવો જોઈએ, જ્યાં જરૂર હોય ત્યાં જ પાણીનો ઉપયોગ કરવો જોઈએ અને આપણે એ એસી ને તાળવું જોઈએ જેથી આપડ સ્વાસ્થ્ય એ પણ સારું રહે અને આપને આગળ જા તા કઈ થાય પણ નહી જો આપડણે એસીમાં જ રહીશું તો કપડે નબળા પડી જશો અને તે ઠંડક ના કારણે આપણને વધારે પડતી આળસો આવશે અને કામ કરવાનું મન નહીં થાય એ કારણથી આપણે નો ઉપયોગ થોડોક ટાળવો જોઈએ અને આપણે પંખાને શુદ્ધ હોવાનો ઉપયોગ કરવા જોઈએ અને મેં માનું ત્યાં લગી આડે આજુબાજુમાં વૃક્ષ રોપણ કરવું જોઈએ કારણ કે વૃક્ષ રોપમાંથી આપણું સ્વાસ્થ્ય એ બી સારું રહે અને આપડે જે મળતી ઓક્સિજન હોય એ પણ સ્વસ્થ થઈને મળી શકે છે અને સારી રીતે આપડે જીવી શકીએ છે અને આપણને કોઈ રોગ થવાના ચાન્સ પણ ઓછા થઈ જાય છે જો આપડે વૃક્ષોને એવું આવીએ તો
વાત તમારી સાચી છે જો વૃક્ષરોપણ પણ વધારે કરીશું તો તે આપણને વરસાદ લાવવામાં પણ મદદરૂપ થશે અને આપણા સ્વાસ્થ્ય માટે પણ સારું રહેશે જો આપણે વધા મળીને એક એક વૃક્ષ રૂપીએ તો પણ આપણે ખુબ ભનક વૃક્ષો વાવી શકીએ છીએ બધા એ બાબતે થોડું સજેત રહેવું જો અને પોતાને ઘરે આંગણામાં અને કેંડામાં અને પોતાની જમીન મા તેઓએ રોપવા જોઈએ એક એક વૃક્ષ પણ રોપે બધા તો આપણને ખુબ ફાયદો થાય છે અને જો આપણે આજ રીતે વૃક્ષારોપણ કન્ટિન્યુ કરતા રેશું તો ઘણો ફાયદો થશે આપણને અને જે વૃક્ષક્ષારોપણથી આપણને ફાયદાઓ થશે તેનાથી પર્યાવરણ પણ સારું રહેશે અને હવા પણ સ્વચ્છ મળશે અને જો આપડે વધારે સમયગાળા ટકી રહે એવા વૃ વૃક્ષો રોપીએ જેમ કે વડ, પીપળો તો આપણને ખૂબ ફાયદો થશે જેથી કરીને આપણી આગળની જ નરેશન પણ ખુબ ફાયદો થશે કે તેઓ શાંતિથી અને સારી રીતે પોતાનું સ્વાસ્થ્ય જીવ લઈ શકે જીવી શકે અને આપણે જે જેટલું ડેવલપમેન્ટ કરી રહ્યા છે જેટલા રસ્તા ઉપર ઝાડ કાપી રહ્યા છે એટલે આપણે ફરીથી વાવવા પણ જોઈએ ડિવાઈડર બનાવીને જેથી કરીને રસ્તા પર પણ છાંયો રહે અને આપણને વાહન વ્યવહાર માં પણ વાંધો નહીં આવે જો આપણે ટુ વ્હીલર પર જઈએ તો આપણને રસ્તે કેટલો તાપ લાગે તમે પણ જાણો છો જો આપણે વૃક્ષારોપણ કરીશું તો આપડણે છાંયે છાંયે જશું કે વધારે તાપ પણ નહી લાગશે અને આપણે મુસાફરી પર શાંતિ થશે અને જો આપણને કઈ થાય તો આપણે શાંતિથી ઉભા પણ રહી શકીએ જો આપણને તાપમાં ચક્કર આવી જાય તો આપણે કસે સાઈડ માં ઉભા તાપ લાગે છે જે રસ્તે વૃક્ષ જ નથી તો આપણે વૃક્ષ વાવીશું ડિવાઈડર માં તો આપણે શાંતિ થી ઉભા રહી શકીશું અને આપણને જો ચક્કર આવે આપણને ચકું પ્રોબ્લેમ ફેસ થાય તો આપણે શાંતિ થી છાંયા ઊભા રહી શકીએ તમારું શું માનવું છે આ બાબતે
હા એ વાત સાચી જ છે તમારે આમાં સરકારે ડેવલપમેન્ટ કરવું જ જોઈએ મેં તો કેવા જે હમણાં રસ્તા બનાવ્યા છે તેમાંથી વૃક્ષો ને કાઢી નાખવામાં આવ્યા છે કાપી નાખવામાં આવ્યા છે તો એ એની જગ્યાએ કોઈક બીજા બીજી જગ્યાએ એ જ વૃક્ષને આપડણે નીચેથી કટ કરીને માટી હાથે ઉચકીને બીજી જગ્યા ખાડો કરીને રોપવા જોઈએ મારું એવું માનવું છે અને ડિવાઈડર ની વચ્ચે તો વૃક્ષ જોઈ કારણ એનું એ છે એક તો તમે કીધું તેમ કે એ આપણને છાયો આપે છે અને બીજું કારણ એ કે જો છાયાને લીધે જે કોઈ પણ ગાડી જશે એમાં બી થોડુંક ઠંડકનો માહોલ રહેશે અને જેથી કરીને ગાડી પણ વધારે હીટ નહીં થાય ગાડી પણ ખરાબ નહીં થાય અને વધારે સમય લગી ચાલી શકે અને ડ્રાઈવર જે હોય તે પણ થાકી નહી જાય એ રીતનું આપડે કરવું જોઈએ
એ વાત તમારી સાચી છે અને જો આપણે વૃક્ષો વાવીશું તો પક્ષીઓને પોતાનું રહેઠાણ મળ શે જેથી કરીને અત્યારે તમે જુવો તો ઘર કેટલી વિલુપત થઈ રહી છે તે જોવા પણ નથી મળતી જો તેમને આવું જ રહ્યું આગળ જતા જાળવા નહી રહે પક્ષીઓ પણ વિલુપ્ત થઈ જશે અને તેઓ જોવા જ નહીં મળશે તમારું શું માનવું છે આ બાબતે ઘણા બધા પક્ષીઓ વિલુપ્ત થ રહ્યા છે તે તમે જાણો છો પોપટ પણ અત્યારે નથી દેખાઈ રહ્યા જે ખુલે આમ ફરતા હતા પક્ષીઓ તે પક્ષીઓ આપણને જોવા જ નથી મળતા અત્યારે કાગડાઓ નથી જોવા મળતા બગલા નથી જોવા મળતા પી તીઓ જોવા જ નથી મળતા અને જે અ બહારના દેશમાંથી પર્યટન કરીને આપણા દેશમાં આવતા હતા પક્ષીઓ તે પણ ખુબ ઘણી માત્રામાં ઘટી ગયા છે તેઓ પહેલા કેટલી ઘણી મા ત્રામાં આવતા હતા અત્યારે તેઓ આવી જ નથી રહ્યા કારણ કે આપણા દેશમાં તેઓને પૂરત પાણી વૃક્ષ કશું મળી જ નથી રહ્યું તેથી તેઓ પર્યટન કરવા આવી જ નથી રહ્યા અને જેથી કરીને આપણા દેશને આપણા દેશ માટે આ ખુબ નુકસાનકારક કહેવાય એમ કહીએ તો પણ ચાલે પરંતુ કોઈ આ બાબતે ધ્યાન નથી દોરી રહ્યું. તમારું શું બારનુ છે આ બાબતે આ બાબતે ધ્યાન દોરવું જોઈએ સરકારે પણ અને અન્ય લોકો એ પણ.
હા સાચી વાત છે સરકારે તો એમાં વધારે પડતું ધ્યાન દોરવું જોઈએ અને વૃક્ષો વાવા જોઈ બીજી બધી સરકારો યોજનાઓને એવું કાઢે છે પરંતુ એક વૃક્ષ કેટલાને જીવન ન આપી શકે છે પ્રાણી પક્ષી માનવ બધાને જીવન આપી શક. કે છે એટલે સરકારે સમજીને ઘણી બધી જગ્યા એ વૃક્ષ રોપ પવા જોઈએ અને વધારે પડતું વૃક્ષ વાવવા જોઈએ એનું કારણથી પડું સ્વાસ્થ્ય એને બધું સારું રહે છે.
ચાલો આપણે આ વૃક્ષ બાબતે આગળ વાત કરીશું અને વરસાદ બાબતે પણ આગળ વાત કરીશું.
હા સારુ